એજ
હા સર હા બોલો બોલો મજામાં તમે કેમ છો સોલ હોગ ટોટલ હલો હા
અમે દહોદ છીએ
હા ઓકે ઓકે ઓકે
એટલે એકદમ એમપી ની સરહદ પાસે છ એટલે ત્યા ટાવર નો થોડોક કસ્સુ હા હા હવે આવે હું બહાર નીકળ્યો છું એટલે
ોરી હા હા આવે છે આવે છે
હા
હા હા પતી પતીએ સર
તો બીએડમાં ફોર્મ ભર્યું કે કોઈ જગ્યાએ
નઈ નહી ભ બીએડ ન નથી વિચાર આનો જ વિચાર છે ગવર્મેન્ટ જોબ નો હ આવ તો કરી એમ કરીને કતા કરછ બબ ગવર્મેન્ટ એક્ઝામ ની મતલબ ત
નહી તે બરાબર તે એની તૈયારી કરે તો સારામાં સારું
હમ હલો
બ એટ એટલે્લાઈન્ટ પ કે વલસાડ બાજુ કે કોઈ જગ્યા
ક્લાસ તો નહી જોઈન કર્યા પણ અમારેં છે ને એક ભાઈ છે તે આ બધા ક્લાસીસ મતલબ ભણેલા છે બહ નેક્ લેવલ નું તો પછી એ ઘરે જ બધું અમ કરે છે જીમ ને બધું
સારું સારું તો આ એવી રીતે હા તો તો બઉ સારું એટલું વ્યવસ્થિત કરી દેતા હોય તો શું એટ એક્સામ ક્લયર એટ તલાટી બાલાટી કે કોઈ બ ન એઝામ ક્લયર
હમ હા એટલે તેના સારું જમ
હ
તો મેમ જોઈનિંગ કરી દેલું
હા જોઈનિંગ થઈ ગ્યું એટલે ે પેલુ નાનું છોકરું છે કે નહી આઠ આઠ આઠ
હા થઈ ગયા કે હા શું નામ રાખ્યું બાબા નું
રીશાન
નિશાંત
નથી શાન તો જ નથી ઓ અ એટલે ચંચડ બો કે દોઢ દોઢ કલાક જો ઠી જાય આજે જ આપડે વલસાડ થી આવ્યા એટલે શનિ રવિ ની રજા હતી ને મોહરમ તાજયા ની રજા હતી
હા ઓકે ઓકે
એટલે પેલા ત્રણ વાગડા ત્રણ વાગે.
હા બરાબર છે.
એ.
ખાવાના ટ આવે.
પ છે. પણ એ લોકોની આ બે ચાર દિવસ માટેસની રાખેલી છે.
હા બરાબર છે.
એકદમ સંખ્યા બહ એક હજાર ની સંખ્યા છે.
તમારે થોડા અચકટ થાય છે સર. હા હા હા હા. બ છે.
હા અહિયાં છે ને બધું ડુંગરા ડુંગરા વાળું પ સાંજે સાંજે સા. થી નવ દસમાં ચાલ હોય ને એટલે એમ કેલા વાગ. લૂઝ થાય પછી પછી પાછું આખો દિવસ. ટન રે.
અચ્છા એટલે નાઈટમાં આટલા ટાઈમમાં જ પ્રોબ્લેમ છે એવું છે.
હા એ થોડો થોડો ઈસ્યુ આવે એમ સાત થી નવ ના ગાળામાં. અત્યારે બધા.
હ.
બીજું પેલું અમપની સર એટ ગુજરાત છેલ્લું ગામ.
હા હા હા સમજી શકો છો.
અચ્છ ઉતે નહી. થી દોઢસો કિલોમીટર છે ઇન્ડોર હાઈવે થી.
એવગ.
અમે રહીએ ને ત્યાંથી ઉજ્જૈન મહાકાલેશ્વર ખરું ને એ દોઢસો કિલોમીટર છે.
સારું કેવાય તો તમારે કઈ ન વીકેન્ડમાં જઈ આવવાનું.
હા મે તો મારી ફોર વ્હીલર લઈને જ આવેલા અહીં જ રાખી મક. એમ પછી આ બે ત્રણ દિવસ થી રજા ત્યારે ટ્રેનમાં આવ્યા કરવું એમ.
હાની બરાબર છે આ બધા તમારા ફેમિલી જોડે ત્યાં શિફ્ટ થયા એટલે. વ્હીકલ જોઈએ પોતાનું પ્રઇવેટ.
ત્યાં જોઈએ જ એટલેને એમ હોય. બે દિવસે આ સંડે તો એમપીમાં.
હા હા.
થોડા એમપી સુધી ફરવા આવવા ના હવે આ બાજુ બધું નવું લ દેખાય એટલે જે. જવાય તે દિવસે ફરી આવવાનું એમ.
હા હા બરાબર છે.
મે અહિયાયા દાહોદ દાહોદ કોલેજમાં જવાનું છે પેલી મોટી. બેબી છે પાંચ વર્ષની તેને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માં મૂકી છે એમ.
વગેરા માજા હતા તજ મ કે હશે તમારો.
હા ત્યાં જ મૂકી ને દહોદ. એટલે અહીિયાં રહીે પાંત્રીસ. હ.
શું તમારું કોલેજ છે કે સ્કૂલ
ત સ્કૂલ છે.
ઓકે તો મેમ જે સ્કૂલમાં છે તે સ્કૂલ માં જ મૂકી હશે ને એને બી.
હા એટલે પણ મેં છે ને ત્યાં હજુ જોબ. નથી કરી કન્સિલર નથી કરી એટલે ત્યાં છે ને વેકેન્સી અત્યારે નથી. એ્યું બાયોડેટા ને બધું આપી દેલું પ્રિન્સિપલ સાથે સારી સિટિંગ ને બધું કરી દીધેલી છે. એટલે પેલા મળી ગયા તો. તમારું મેં સેટિંગ કરી દે એમ અમે ચાલુ એમ.
ઓ ઓકે હા
એટલેમ જ ઓ..... એ ચ ચબસ તો છે જ એટલે જયારે વેકેન્સી હોય અત્યારે પછી ઈ.. આવતું રેવાનું. તોએ પીએચડી એટલે સ્કૂલ કોલેજ બધુંમાં લાગે ને એમ.
હા હા બરાબર
એટલે પણ પેલા જે જે પેલું ગવર્મેન્ટ હોય પ્યોરલી ગવર્મેન્ટ હોય તે સ્વીકારી લેવાનું.
હા હા ઓકે ઓકે હમજી ગઈ હા.
હા એમ હવે આ આમાં છ થી આઠમાં પ્યોરલી ગવર્મેન્ટ એટલે એમાં પૈસા બેૈસા કઈ ન ચાલે ને
હ.....
ને એમાં આપડું પ્યોર મેરિટ પ્રમાણે ભરતી થાય એમ.
અચ્છા એવું છે કઈ સેટિંગને એવું નઈ થાય એમાં બી. થતું જ હશે ને?
સેટિંગ ની થાય એ તમારુ બીજી બીજી બધી પદ્ધતિ તેમાં થાય આ ગાંધીનગર થી જે પ્યોર મેરિટ બને ને એ આજે પ્રાઇ પ્રાઈમરી સેક્શન ખરું ગણી એ થી આઠ ધોરણ એમાં કઈ નહી થાય બદલી નું પણ લાગવગ થી નહી થાય. કેમ કે બધાં રેકોર્ડ માઈક્રો માઈક્રો પોઈન્ટ પર ચાલતા હોય મેરિટ એ લોકો ગોઠવ ઠવેલુ હોય.
ઓકે... એ એ
ને બધું અ મેરિટ ના હિસાબે જ ચાલે
હમ હમ એટલે નાઈન ટ્વેલ્માં મજા મતલબ કઈ પ્રોબ્લેમ નઈ આવે. મણામાં તો પ્રોબ્લેમ આવે જ આપડે હા ને.
હા એટલે એમાં એમાં પ્યોરલી કેન્દ્ર સરકાર દ્વારા ચાલે એટલે એમાં ચે ચેડા કરવા ગયો તો તે માણસ
ફસીી શકીી હા ચાર્જશીટ ફ શકી ર
હા એ એટલે એમાં કોઈ પડે જ નહી મળે કેમકે સિસ્ટમ આખી હવે આજે ઓર્ડર મળ્યો તે ઇન્ટરવ્યુ છે ગાંધીનગર. ગાંધીનગર થી ફોર્મ ભરેલા વલસાડ જિલ્લો આપડે લાગેલો. ગાંધીનગર જયારે ગયા ત્યારે ડાયરેક્ટ એ એમ કય દીધું કે મારું વલસાડ જિલ્લા માંથી જે અરજી આવેલી તેવો ને તેવો જ બંચ આર યો‌ અમારી પાસે છે અને તેનો જ તમારી પાસે ઓરિજનલ છે. તે બધી ચકાસણી પછી ગાંધીનગર
હા તમાર અવાજ નય સરવા સપાત થઈ ગયા. અજુ બી કત થાય છે થોડો થોડો
કઈ નય હવે આવશે હા એટલે ગાંધીનગર થી જ કહી દીધું કે આમાં એક પણ પાનું કે મેરિટ ન એક માઈક્રોપઈન્ટ બી ઓછો બી નહી થશે ને વધશે બી નહી મલે હવે પછી એમ.
ઓકે હા
પસંદ થયો એમ એટલે ત્યાં દાહોદ જિલ્લો મળ્યો પછી કહી દીધું કે દાહોદ જિલ્લામાં. થી જયારે તમારી પાસે લેટર આવશે ત્યારે દાહોદ જિલ્લામાં જો
હા બરાબર છે
પછી દાહોદ જિલ્લા માં આવયા ત્યારે કય દીધું કે હવે તમને તાલુકો કરો જોઈએ તાલુકો એમાં ગામ કયું છે હા
હમ હા
ગાંધીનગર થી બધું ચાલે એટલે એમાં
ઉપરથી જ બધું કંટ્રોલ છે, એટલે આપણાથી કઈ નહી થાય એમાં.
જિલ્લાનું કેન્દ્ર સ્થાન ગાંધીનગર એમ.
હા સમજી ગયા. હા અચ્છા સર મે
હા હેલો.
મેં એમ પૂછ્યું કે, સર કે આલો જે એપમાં છે તો હવે આ તમે કર્યું છે તો મારામાં બી એ બતાવશે જ ને? રેકોર્ડ
હા હા એ એ પછી ચર્ચા કરીશું કેમ કે એની ચર્ચા અત્યારે નહી કરાય. આ અત્યારે આપડું કાઉન્ટિંગ થાય. સમજી ગ્યાને? એટલે સાદો કોલ કરીશું ત્યારે એની ચર્ચા કરીશું.
ઓ હા પેલું નોર્મલ એ વાળી ચર્ચા છે. ઓકે ઓકે. હા
મેં સાદો કોલ કરીને તમને એની ડિટેલ કેહવુ. એ એટલે. એટલે એજ્યુકેશનમાં હા. અત્યારે બી હું આવતી કાલે દાહોદ કોલેજમાં જવાનો છું. આર્ટ આર્ટસ કોલેજ. નહી નહી નહી મારા ઍન્ડથી તો પાંત્રીસ કિલોમીટર સિટી દૂર છે. દહોદ સિટી.
એટલે તમે કઈ ગ્રામ્ય વિસ્તારમાં એમને મલ્યું છે?
હા.. એ તો એ તો ગ્રામ્ય વિસ્તારમાં જ હોય. સિટીમાં તો જગ્યા જ નહી હોય. આપડું વલસાડ એમ કે વલસાડ સળ માટે એક બી જગ્યા જ નહી મળે. એ ધરમપુર ને કપરાડામાં જ હોય. જગ્યા. જિલ્લો ભલે ભલે સમજી ગય કે નય.
હા સમજી ગય.
મને આપણું કપરાડા. તાં જ ગવર્મેન્ટ સ્કૂલમાં જગ્યા છે. તે બી અત્યારે તો આ મે અત્યારે ભરતી થઈ, તેમાં એક બી જગ્યા નહી મળે. ઉમરગામ ધરમપુર, વલસાડ આખા જિલ્લામાં નહી મળે. નવસારી આખા જિલ્લામાં નહી મળે.
હમ હમ હમ હમ હમ હમ હમ
એ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર કેહેવાયને, અને ત્યાં જે કેમકે ગિવેરમેન્ટમાં બાળકો વધારે ભણે. ત્યાં જ શિક્ષકોની
જરૂરત પડે હા.
આપડે આપડે અહિયાં કેવું વલસાડમાં તો નેવ ટકા તો પબ્લિક ઇંગલિશ મિડિયમમાં અને
અને હા. પ્રાઈવેટવાળા હા
ગવર્મેન્ટની સ્કૂલ જે છે તે તો બને જ છે ચાલે નોર્મલ.
નઈ મે તમને કેવને, મારી અ મતલબ મારી માસી છે. તો એવું બી પેલા છે ને? પાલેજ આપડે પાલેજ ગામ છે ને આ પાલેજ કેહવાય ને આઇ થિન્ક આ નહી. ખેરગામ નહી. હા નવસારીથી આગડી આઈ થિન્ક આ પાલેજ
પાલેજ પાલેજ ભરૂુંજ ભરૂચ.
હા એ બાજ નય એ બાજુ ડિસ્ટ્રિક બાજુ લાગે ને? એ બાજુ ખબર નઈ. હા તો એમાં એમ જ છે ને બહુ વખત જોબ કરી એમ ઘણા દસ બાર વર્ષ ઉપર કઈ જોબ કરી એવો બી એકથી આઠમાં જ છે એ મે મતલબ મારા માસી બી.
હા
તો પછી ત્યાંથી આમ કેટલા વર્ષને દસ પંદર વર્ષ ઉપર જેવા કાઢી નાખ્યા. આમ બદલીનું બી કેટલો એમ ટ્રાય માર્યોને પણ થાય જ નહી કે દૂર પડેને એલું એ તો પછી અપડાઉન બી થાઈ એમાં ડેલી ડેલી એવું હતું. તો માસી ત્યાં જ રહેતા હતા મારા.
હમ
એ છે ને અત્યારે એમનું છે ને કઈ દસેક વર્ષ પછી સોમથીન કદાચ થવું હો તે બી અત્યારે બી જોયે તો આ બાજુ અગરીપાળા એમ કેય ને ઉમરગામમાં લાગી ક્યાં લાગે મને ખબર નથી પન હા અગરીપાડા માધ્યમિક શાળામાં કેવું કઈ એમાં લાગ્યું છે, અત્યારે એમનું
હમ.
એટલે એમ એમ કેય કે એટલે આમ સારું કેવાય મને એજ સજેસ્ટ કરે કે તું બી છે ને આયલુ આ મતલબ આમ બીએડ કરી ના તો પછી આમ એકથી આઠમા ની પ્રાઈમરી ટી ચરમા આમ સારું પડે એમ કેય
ના એટલે એ એ એ એ પોસ્ટ કેવી કે કોઈ દિવસ રિજેક્ટ ની થાય એટલે એમાં સંખ્યા ઓછી થઈ તો ગવર્મેન્ટ બીજી સ્કૂલમાં ખસેડે ટીચરને જયારે હાઈસ્કૂલમાં કેવું ફાજલનુ નેવું રક્ષણની મ ળે સંખ્યા ઓછી થઈ જાય સ્કૂલ બંધ થઈ ગઈ બાળકો ઓછા થઈ ગયા તો નોકરી બી જાય એમ
અચ્છા.
આજે એકથી આઠ ખરુ કેની એમાં એ કેન્દ્ર સરકાર કેવાય એટલે એ તમને ગમે તે જગ યા ગોઠવી આપે
ઓકે.
એ એ બધી સેફ્ટી એટલેટ તારી માસી જે કેય ને તે બિલકુલ સાચી વાત
હમ.
એક વાર જોડાઈ ગયા એટલે તેની ફ્યુચર બની